હ. વોઇસ વચ્ચે-વચ્ચે જતો રે છે. તાં નીરોક ના ઈસ્યુ ના લીધે જ એવું થાય છે.
હુંતો રોજ ત્યાંથી ફોન કરુ, ત્યાથી તમને ફોન કરું છું. મારે વાઈફાઈ છે ઘરમાં એટલે મેં ત્યાંથી રોત કરુન ત્યા બેસી જવાની.
ચુલી મારે બી ફાઇવજી જ નેટવર્ક જ છે, એટેલ ફાઇવજી જ આવે છે, પન તો બી ખબર નહિ કે કેમ એવું થાય છે એમ.
હા, ઉં બી મારે એરટેલ જ છે એને હું એક જગ્યાએ બેસીને ત્યાંથી રોજુ બેસીને કરું ને એ જગ્ ગ્યા એ બેસી કરુ છે, એટલે મેં કું નેટવર્ક જતું ના રે મારે.
એજ અવે ઉં રેગ્યુ લર અહિયાં ઉપર આઈને જ કોલ કરું છું, પણ ખબર નઈ આજે કેમ આવું થાય છે. નેટવર્ક જતું રહેે છે, નહી તો બધા જ કોલ ફિનિશ થઈ જાય છે. એક નંબર પર તો મારે કમ્પ્લીટલી બધું જ થઇ ગીયું એમ, પણ આજે ખબર નહિ આવું કેમ થાય છે?
હ કદાચ આ વરસાદના લીધે, અમુક નેટવર્ક ના ઇસ્યુ આવતું અસે. ટાવર કદાચ પકડા તા ની ઓય બરાબર.
હ, નઈ તો બાજુમાં જ અમાર બાજુમાં જ અમાર ટાવર છે, એરટેલ નો તો.
આહ, અમારે એટેલ જ છે ને મારે રોજ હું કરું છું ને ફોન ત્યાં તો મારે સરસ વાત થઈ જાય, બધા જોડે વ્યવસ્
અમ્મ હમ્મ, જોઈએ અવે આ કોલ આખો પૂરો થઈ જાય, તો સારામાં સારુ છે.
હા ને તો કોલ પછી આપડો પેલો જાય, ફેલ જાય છે આમાં. અન પહી લી રેકોર્ડિંગ બરાબર પ્રોપર નઈ આવે ન, તો પછી પાછું આગળ પ્રોસેસ નઈ થાય આપડે.
એજ પહી મિનિટો ભી આપડી થોડી-થોડી એક-એક મિનિટ માટે ડાયરે ધીરે એ પછી સબમિટ થઈ જાય છે, એવું થાય છે.
થતું નથી, એટલે આપણને પ્રોબ્લેમ રહેેવાનો થોડો. અને ટાસ્ક અવે બસ પૂરા જ કરવાના છે, બે-ત્રણ દિવસમાં ટાસ્ક પૂરા કરીને આપી દેવાના છે અવે.
હ. અઈયાં થી જ વોઈસ જતો રે છે, જો આવે છે વો
આ... એવું જ થાય છે.
હ એટલે આપડે આ ટોપિક ના રિલેટેડ વાત કરી લઈએ કદાચ જો પાછું નેટવર્ક જતું રે થય ઈસ્યુ એના કરતા.
આહા! તો તમને ટીવીમાં શું જોવું ગમે છે વધારે?
ટીવીમાં તો હું મોસ્લી જો ટાઈમ મલે, તો તારક મહેતા કા ઉલટા ચશ્માં. કા તો પછી કાર્ટૂન જોવું એમ હણી બની આવે છે ને સબ એ જોયા કરો તમે શું જોવો છો વધારે
મને વધારે તારક મેહતા જ જોઉું ગમે જયારે બી હું આખા દિવસનો ફ્રી પડું ને તો મોબાઈલમાં અથવા ટીવીમાં તારક મેહતા જોવું અને લગભગ રોજ નો મારો એક નિયમ છે કે જમવા બેસું સવારે જમવા બેસુ અને રાતે જમવા બેસુ ને એટલે ટીવી માં તારક મહેતા ચાલુ કરી દો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નેમા તારક મહેતા ના મન છે ને જૂના એપિસોડ જોવા બહુ ગમે છે જે પહેલાના એપિસોડ હતા ને એ એપિસોડમાં જે કોમેડી થાય છે ને જે આમ હસાવે છે ને એ જોવાની બહુ મજા આવે
એ તો છે અત્યારે ન્યૂ એપિસોડ કરતા તો જૂના એપિસોડ જે હતા એ બહુ સારા છે અને આજે તમને ખબર હોય તો અઠ્ઠાવીસ જુલાઈ બે હાજાર આઠ માં ચાલુ થયું હતું અને આજે અઠ્યાવીસ જુલાઈ બે હાજાર છવ્વીસ થઈ છે અઢાર વરષ પૂરા થયા અને એ લોકો આજે કઈક હસો હસાઓ દિવસ તરીકે ભી ઉજવવાના છે એમ
હા એ લોકો એવું જ કરવાના આજે સોસા દિવસ રિયા ને તો ત્યારે પેલા શરૂઆત હતી ને એપિસોડ એ જોવાને બહુ મજા આવતી તો મને તો જુના એપિસોડ જોવા બહુ ગમે તો જેઠાલાલ દયા અને બાપુજી એ ત્રણ નું તો જુગલબંધી જોવાની બહુ મજા આવે એકબીજા ને હેરાન કરે એકબીજાન બોલે એ જોવાને બઉ મજા આવતી
પેલો ભૂલ ભૂલયા વાળો એપિસોડ બી બહુ મસ્ત હતો અયર ભઈને ભૂલ ભૂલાયામાં મોકલી દે છે કઈક અલગ જ હતો એમ
હા હા મને તો એના બધા મને પેલો તારક મહેતા માં જયારે પેલી ભૂત ની આવે છે ને એ બહુ મજા આઈ હતી બૂતની વાલા એપિસોડ
છે પ ચડ્ડી ગેંગ વાળો એપિસોડ હતો એવી સારો હતો એ બી કઈક અલગ જ મજા હતી એમ એની બી
હમ મને પેલું રિપેરંગ વાળા એપિસોડ જોવાની બઉુ મજા છે જ ત્યારે સોસાયટીમાં રિપેરિંગ થાય છે પછી બધા સોસાયટી ના સભ્યો ભેગા મળીને રિપેરિંગ કામમાં મદદ કરે છે અડધા કલર કરે છે એટલા આમ પોત પોતાના ઘરમાં જઈને કલર કરે છે અને પછી લેડીઝ મહિલા મંડળ એક એક ભેગી જ હોય છે ને જેન્ટ્સ જે પુરુષ મંડળ છે એ બધા એક રૂમ માં સુુંય રે પછી બધા ભેગા મળીને જે સોસાયટીમાં કામ કરતા હોય પેલા પેઇન્ટિંગ ને બધા જે મજુરીયાઓ હોય તે એની માટે જમવાનું બનાવે બધા અલગ અલગ બધી જે મહિલા મંડળ હોય છે બધી ભેગી થઈ ને બધાને જમવાનું બનાવતી જોવાને બહ મજા આઈ તી અમુક વખત એટલું કોમેડી આ જાય ને કે આપડે હસી હસી ને લોટપોટ થઈ જઈએ
અને આમ જીપીએલ જીપીએલ ના બધા એપિસોડ પાછા સારા હતા એમ કે જીપીએલ માં બી કેટલી મજા આવી જતી હતી એમ
હા એમાં જીપીએલ જોવાની બી મજા આવતી એમાં જે ખાસ કરીને બબીતા ની સામે જેઠાલાલ આવે એટલે એ જોવાને બહુ મજા આવતી બબીતાને જેઠાલાલ ને ને જેઠાલાલ તો જે બબીતા ને જોઈને આમ ખુશ ખુશ થઈ જાય ને એ જોન મજા આવે જ અને બબીચન જોઈનેમ ઘેલો ઘેલો થઈ જાય જે
જીપીએલ માં મેચ તા સાહેબ ને જેઠાલાલ વચ્ચે જે જીપીએલ હોય છે એ બી બહુ મસ્ત હોય છે ફફડા ને એના માટે જે રાખે છે એ ફાફડા ખાતા હોય છે જેઠાલા અને ફફડા નીચે પડી જાય છે એ બી જોવા જેવું વધારે મસ્ત હતું એમ એટલે ગણા ઘણા ન એવા એપિસોડો છે ઉંબાડિયા વાળો બી આઈ થિક તમે જોયો હશે એ બી મસ્ત હતો એપિસોડ
હા એ ઉંબાડી વાળો એપિસોડ પણ મેં જોયો છે એમાં જે ઉંબાડી બનાવાની રીત બતાય છે ને બહુ સરસ રીત કે આપણને ખબર નથી કે આવી રીતે બી ઉંબાડી બને એટલે બધું શાકભાજી ભેગું કરીને અંદર જમીનમા ડા પી દે છે પછી ઉપર ઘાસ ના પૂળો મૂકીને જે સળગાવે છે એનાથી અંદર બધું બહઉફઈ જાય છે એ જોવાની મજા આ હતી કે નવું જોવા મળ્યું હતું મને તો તો કે મારે એવરગ્રીન ફેવરટ બાપુજી અને જે જેેખાલાલ નો જેકિશોર જાન મજા છે બાપુજી જેેખાલાલ ની વાત વચ્ચે એક વાર જ બાપુજી ખોવાઈ જાય છે ને જેઠયો ગોતવાઈ જાય છે ચશ્મા
જોવા જાય છે અને
ચમા નથી હોતા ને ચશમા વગર એ ભીડે જોડે નીકળે છે સ્કૂટર ઉપર પછી કોઈ જાય છે સ્કૂ ટર ચોરી થઈ જાય છે અને ભીડે પછી ગોતમમ ગોત કરી ને બ જેઠીઓ ગોતવા જાય ઈ જોઈને બહુ મજા આ આવી ગઈ તી
એને પછી જેઠલાલ પાકિસ તન જતો રહે છે એ એપિસોડ ભી બહુ મસ્ત હતો ઉપરથી પેલો સેન્ટોસા આઈલેન્ડ વાળું બતાવ્યો તો એ બી એપિસોડ કઈ કલાગજ હતો
હાઈ ઈ સરસ છે સેન્ટોસ વાળો એ તો જન બહુ મજા હતી બાપુજી તો કેનું ક્યાં પહોંચી જાય છે એમાં તો
એ જને પઈ કેરી આવે છે એ એપિસોડ બી બહુ મસ્ત હતો અને
હા
બધા અલગ અલગ આમ
હા ના મહેતાને બધા સરસ હોય છે અસિત મોદી જે એપિસોડ બનાવી બ અમે હમણાં જો આજે તારક મહેતા જ જોતીથી જમતી વખતે તો પેલો જૂનો ત ટાપુને જે કોલેજમાં એડમિશન લે છે ને એનો એપિસોડ હતો જે એમ કે ગાંધી કોલેજ માં એડમિશન લે છે મળ તું નથી પછી એમાં ખબર પડે છે કે પૈસા થી લે છે બધાને ડોનેશન આપી ને પછી જેઠાલાલ એની મા તે ને કેટલું લડે છે કરે છે ત્યારે ટપુને એડમિશન મળે છે ભાઈ એ જોવાની એ બહુ મજા આઈ ગઈ હતી મને અને પેલું એક પેલું કેહેય છે પાણી વાળો એપિસોડ છે સોસાયટીનો જે પાણી બંધ થઈ
હા એ ઉપર પેલી છોકરી ફસાઈ ગઈ હતી
એ જવાની બી બહુ મજા આવે છે ટેન્કર વાળો એપિસોડ
હા પાણી બાપુજી આખું બધું પાણી જેવાય બાપુજી ઉપર જતું રહે છે અને
હા એમાં જેમ બાપુજી આખા દિવાલ ચોંટી જ જાય છે પાણીનો ફુવારો આવે છે ને તો પછી માંડ માંડ જેઠી એમને હટાવે છે ત્યાંથી એ પાણી વાળો એપિસોડ જોવાનીને બઉ મજા આઈતી
તમારો આમ ફેવરેટ કેરેક્ટર કોણ જેઠાલાલ
મને મને તો બાપુજી જ મજા આવે જોવાની બાપુજી જે જેઠયાને ખ પકડાવે ને બધું હેરાન કરે ને ઈ જોવાનું જોકે મને પોપટલાલ જોવો બહુ ગમે પોપટલાલ જે હલબલી જાયને તોફાન તોફાન લાઈ દે ન એ જોવાની મજા આવે છે.
બધામાં કેન્સલ કેન્સલ કેન્સલ. બસ પોપટલાલ તો બધું કેન્સલ જ કરતો રહેે છે એમ.
અને મન તો જેઠાલાલ ને જોવાની મજા આવે, દર રવિવાર આવે એટલે એ જલેબી ફાફડા ખાય. મોડ ઉઠે ન શાંત બાપુજી ન જેઠાલાલ જે સામ સામે આવે ન મજા આવે એ જોવાની તો મને એકબીજા ને બોલ બોલ બોલ બોલ કરતા હોય.
એ તો ભીડેવાળું બી મજા આવે એનું ને જેઠાલાલનું જે મેન્ટેનન્સ ચેક હોય કે ગમે તે હોય. પછી આ બી લેટેસ્ટ એપિસોડ તમે જોયો હશે? ટપ્પુનો અને સોનુના મેરેજનું જે ભીડે સપનું જોવે છે એ.
હા હા ઇ તો જોવાની બહુ મજા આઈતી જે ભીડેને હંમેશા ડાઉટ ટપુ ઉપર ડાઉટ જ જાય કે એ સોનું જોડે લગ્ન કરી લેશે એ જોવાની બહુ મજા આઇ
એ નઇ કેતી મેં બોલુંગી જય જીનેન્દ્ર માઝા ફક્ત ટીપેન્દ્ર. એ બહુ કંઇક અલગ જ હતું મન.
અને ટપુ જયારે ભીડેને એમ કે છે ન ચલીએ બા બાઈ ને એવી મજા આવે ને જોવાની તો આમ ભીડેને એક્સ જોવાની બહુ મજા આવે એમાં તો ભીડે જે આખી સોસાયટીને જે ગાંડુ કર્યું હતું જેઠાલાલને એને અ તારક મહેતાને ન બધાને ન પછી ચાલુ પાંડે ને બોલાવે છે ને ચાલુ પાંડે પછી જોવે છે કે ના છોકરા ક્યાય નઈ ગયા હોત ભેગા જ હોય છે તો એ બધું આમ બહુ મજા આવે.
હમ્મ અને ચાલુપાંડે તો બિચારો એકેય કેસ સોલ્વ નહી કરી એક તો. એટલે એનું તો કંઇક અલગ જ આમ
હા ઇ ચાલુપાંડે તો છેલ્લે એવો ખીજાય ને કે મારાથી કેસ સોલ્વ થતો નથી ને તમે લોકો કે દર વખતે મને બોલાઇ લો છો. તમારી લોકો સોસાયટીવાળા જાતે કેસ સોલ્વ કરો તો મને કેમ બોલા બિચારાને કેસ સોલ્વ કરવા માટે તાત્કાલિક ફોન કરીને બોલાવે અને પછી બધું જાતે જ કર લે.
આમ જોવા જઈએ તો દુનિયાના ઊંધા ચશ્મા જયારે તારા મહેતા જીવતા તા લેખક એમને જ્યારે લખ્યું હતું એના તરફથી જ આ પ્રે પ્રભાવિત થઈને બનાવ્યું છે. તો આમ જોવા જઈએ તો હારા મ હારું છે એમ અને બધાનો ટાઈમ થાય છે ને બધાનો જેમ
બહું સરસ સિરિયલ છે તારક મહેતા જોવા જેેવી છે અને કે કે ને પેલું બધાને પોતાના ટાઈમ જે છે જમવાનો ટાઈમ એ ફિક્સ થઈ ગ્યો છે એવરગ્રીન છે. કોઈ ભી તમે જગ્યાએ જાઓ તો તારક મહેતા તમને જો તો વ્યક્તિ જોવા મળશે જ અને એની મેં ખાસ તો પબ્લિક ને જમતી વખતે જે અડધો કલાક આપણને હસાવે છે એ જોવાની જ મજા આવે છે તે અને આખી જે છે પાછી ઓરિજનલ પેલા ઉપર બેસ છે જે લખેલી છે તારક મહેતા એ.
હા એ જ દુનિયાના ઊંધા ચશ્મા ઉપર છે એ લખેલી છે આમ.
એ ત દુનિયાના ઊંધા ચશ્માં પેલા કોલમ આવતી તી ચિત્ર લેખામાં. એમાંથી અસિત મોદી એ આખી સીરિયલ બનાવી છે.
એ જ. હવે આપડે કોઈ આવી રીતે સારા ટોપિક પર વાત કરીને મળીશું ફરી પાછા આપણેે કોલ કરીશું હું કરી જાઉં તમને
હા તમ કરો